હા હેલો કેમ છે.
મજામાં તું કેમ છે.
હા મેં પણ માજામાં જ છું આરે ના લ તું આગળ અહં લઈ રહી જો મારી નાની નો અવાજ આવે છે તને.
હા આવે છે.
બહુ પરેશાન કર છે મને જો હમણાં પણ મારું કપડા ખેંચ્યા કરે
એને ભગાડ અહીયા થી બોલ મને વાતો કરવા દે મારા
બહુ ડેન્જર છોકરી છે એ મને જોજ હમણાં ની અહીંયા થી જા ને તું બીજા કામ કર. હા.
બોલ કઈ નહી એમાં જ બેસ
અરે જોહનીયાર મારે પાસે આવે છે મને બઉ પરેશાન કરે છે.
એને મોબાઈલ આપી દી ને
અરે યાર આપતી જ શું એ ચાલ કઈ મોવા લેવાની છે.
એને મોબાઈલ આપી દે
એને સાંભળો તો હા હેલો બોલ તું અરે બો શૈતાન છે એટલે
એને મોબાઈલ આપી દે ને યાર બીજા કોઈ મોબાઈલ નઈ મળે.
હા હા ક મોબાઈલ આઈફોન આપી દે તો એને
એને નાલના વાળા આઈફોન આપી દે ને
હા આપી દીધું છે. એ ડબ્બો આઈફોન છે ને એના માટે એ આપી દી યાર મેં જ્યાં રહું ને ત્યાં આવી જાય મારી પાસે મને બહુ હેરાન કરે.
સારું ને તો તારા પાસે બહ મોહબ્બત કરે છે
હા ખાવાનું ત કઈ એને ગમે જ નહી તને શું ખબર છે હમણાં હમણાં કેવી રીતે ખાઈ આટલું બધું ખુસામત કર્યું એ પછી એ ખાઈ પેલા એને પ્રોમિસ કર્યું બધા એ તું પેલા ખાઈ લે પછી તને દુકાન લઈ જઈ તને જો જોઈએ દુકાનમાં બધું લઈ આપીશ તો પણ નથી ખાવતી હતી તો પણ કેટલા ટાઈમ લગાવી પછી ખાઈ અને હમણાં દુકાન લઈને ગઈ હતી મેં અને મારી બેન એને પછી આવી છું ઘરે
એવું જ થાય નાન લોકો એવું જ કરે તાર મમ્મી નો અવાજ આવે છે
હા મારી મમ્મી તો તે સાઈડ છે
રૂમ બંધ કરી નાખ
હા યાર એજ કરું બધા લોકો પરેશાન કરે હ બન હે મારા મોબાઈલ નું એક છે ને ડિસ્પ્લે ઉડી ગયયો છે એટલે એનું વાત કરતો છે મારા ભાઈ આવ છે ને એટલે
એ એ આવી ગયો
હા આવી ગયો એ તો
હધું ને મોબાઈલ દેખાડી દેજે એને તો બોક
હા યાર કાલેજ પાયડી બાલ્કની માં ગેલી અને શું કરી એ નાલની બહુ પરેશાન કર તને તો ખબર છે ને હ
મોબાઈલ પટકી દીને
હા બાલ્કની ગયલી પછી આ મોબાઈલ પાડી દીધું
એ તો નવું હતું ને
હા નવું હતું એજ તો અફસોસ છે અને એના પર કાચ પર લાગેલું નહી હતું
ઓ બાપ
હમ બો ખર્ચો થશે એમાં શું ડિસ્પ્લે બીજું લગાવું પડશે એ તો બેચી દેવા એમાં શું
હા એજ એજ બરાબર
હમ એમ પણ મોબાઈલ આ એ સારું ક્વોલિટી નની હતું એમ પણ ડુપ્લિકેટ જ હતું મારા ભાઈ મારા ભાઈ બીજા કોઈને પાસે લઈ લીધું હતું અને એની પાસે મેં લીધું હતું
તું કેમ લીધેલી હતી જ કોપી હતીું તો
અરે યાર જોવામાં તો બહુ મસ્ત હતું અને પછી મારા ભાઈ એ કીધું મને કોપી છે પણ મને લાગ્યું કે કાઈ નઈ ખર્ચા કરું તો સારું થઈ જશે એમ પણ મારી પાસે મોબાઈલ નહી હતું તો એમ ખા ધું પણ નીમે બન્યું પછી નીમ પણ ભાઈ ચાલે નની કાય પણ નોર્મલ ચાલે છે એમ નાલની જ છે ને એજ જોતી હતી યુટ્યુબમાં વિડીિયો વગેરે બીજું કઈ ન
હા તોયુટ્યુબ વગેરે તો ચાલેત માં
હા તો પણ કામ ચલાવા તો સારું જ હતું એમ મારું મોબાઈલ એ ચલાવે
બહુ અવાજ આવે છે તારો ઘરા માટે
હા એ તો આવો આવશે જ મને બટસ લગાવવું પડશે ને તો એ લોકો બહુ અવાજ કરશે ના ન બર્ડસ ક્યા છે એ બટસ હા જો ચાર્જિંગ માં છે ચાર્જિંગ માં ચાર્જિંગ માં આ બો
શું કરે છે
કઈ નહી એમાં જ બેસેલી છું હમણાં હોમવર્ક કરવા જતી હતી અને તારું કોલ આવ મેં તને કોલ લગાવી દીધું એટલે હ
કોલેજ ગેલી આજે
હા આજે કોલેજ ગયેલી હતી હ જલ્દી છુટી થઇ ગઈ જલ્દી ડી ક કરે હ
સારું
હા સારું છે હોમવર્ક હોમવર્ક બહુ બુ છે હમણાં એક મિનટં બર્ડસ કેનેક્ટ કરી લઉં હમ કેમ કે અવાજ આવશે તોને ડિસ્ટર્બ થશે અવાજ આવી છે તને
જમી લીધી તું
હમણા બોતો
હેલો
હા હમણાં આવે છે તારો અવાજ એકદમ ક્લિયર
જમી લીધી
હમણાં જ જશ જેમ્યું વિહાર તને ખબર છે એ એમ તો મારેથી જમાય નહ થોડુંક જમું પછી ની પણ જમું હા આજે પણ વધારે મારાથી ચાવલ આવી ગયો હતું પછી મેં સાઈડ કરી દીધું કે મમ્મી ખાઈ લે સે. મમ્મી પણ બહુ ડ આાટે છે ને યાર તને તો ખબર છે કોઈ પણ ખા જમવાનું રહી જાય તો બહુ ડાટે મમ્મી ખીચાય તું બતાવ તારી નાલીબેન કેવી છે
મારી નાની બેન બો ફઇન છે અત્યારે એને દુકાન થી લઈને આવી છે
હા તું પણ એની તારી બેન તારી બેન હા રે પૂછું છું મેં.
જોબ વાડી
હા હા એનું શું છે.
હા એનો જોબ તો ફાઈન ચાલે છે.
હા એમ એક દિવસ વાત થયું હતું કેતી હતી કે મારું શિફ્ટિંગ થયું છે બીજું જગ્યા
હા બીજી જગ્યા થાય છે એના ફ્રેન્ડ પણ લાગી ગઈ ને ત્યાં
હા સારું છે મારા માટે પણ કે નહી લગાવું મને પણ
હા તારા માટે પણ કહીશ પણ તને તો પાંચ ટાઈમ જોઈએ ને ત્યાં પાંચ ટાઈમ નહી થાય
પાંચ ટાઈમ એવું કઈ નહી મળ અગિયાર વાગ્યા સુધી પણ કામ રાખે તો ચાલું ચાલી જશે એમે શ
તું વાત કરી લેજે મેં તને નંબર મોકલીશું એજન્ટના
હમ્મ એ તો વાત કરવું પડશે
સારું ને બંને ફ્રેન્ડ સાથે જાય સાથે જ આવે
હા આપડા પોતાનું ફ્રેન્ડ રહે તો સારું પણ ર કામ કરવાવામાં પણ મજા આવે બીજા લોકો સાથે કેટલા થોરીને એ શું કરતી છે પેલી એની ફ્રેન્ડ.
એની ફ્રેન્ડ કઈ લખવાખવા કરે છે એની બાજુમાં જ બેસે છે
કે ભણવાની નથી
ની ભરવાની એના લગ્ન થવાના છે.
હ હ હમણાં તો નાલી છે ને
દળની છે તો એના પરિવાર લોકો તો કહે છે ભણવા માટે પણ એજ નહી ભણે એના તો એના પપ્પા પણ બહ સારા છે.
હા એતો ખબર છે મને તો પણ ભણવું જોઈએ ભણવા જરૂરી છે. આટલું ચાસ સોરી ને બેવલે
એની ફ્રેન્ડ એને સમજાવ્યુ હતું પડે નહી માની ફીસ ભરી હતી પણ ફરીથી લઈ લીધી હતી
કઈ નાને કઈ એના મનમાં ચાલતું હત કઈ ને એના લગ્ન કરવું છે બોલે છે સાધીને લડ્ડુ ખાવાનું છે એને પણ ખાઈની ખબર પડી જશે એને કેજે તોપાડ ભણજે સાદી પછી ભણજે એમાં સુ એમ તો નાનલી જ છે હમણાં
હા એજ તમે લોકો સમજાવ જાવ જે એને
હા હા તું બતાવ તારું કેવું ચાલે છે બધું.
મારું તો બધું ફાઇન ચાલે છે.
તારી બેન કેવી છે હમણાં
હ મારી બેન પણ સારી છે.
જીજુ અહિયાં જ છે.
હા જીજુ અહિયાં જ છે અહિયાં જ કામ કરશે ને
હા
કોલ કોલકાતામાં સારું નહી મળે એટલા માટે અહિયાં જ કરશે
કેમ કોલકા કોલકાતામાં નઈ ચાલે કામ
કપડા નહી ત્યાં તો નહી ચાલે યાર
હમ હમ
અહિયાં ચાલશે ત્યાં નઈ ચાલે
તો બરાબર છે એમ પણ આપડા ત્યાં બહુ સુવિધા છે. થઈ જશે બધું કેવે એમાં સુ ક્યાં પડકારે હમ્મ એ તો માર્કેટ છે અપડાઉન થાય છે ક્યારે ક્યારે લો ક્યારે ઊંચો થાય આપણને પણ ની ખબર પડે.
હા આપણું બિઝનેસ કરશે જગ્યા હોંદે છે.
હા એ તો હા હમણાં તો વરસાદ છે પછી હમણાં મળશે એમ તો વરસાદ ચાલે છે તો મળી પન જાય કેમ કે કેટલા લોકો વેપારીઓ ખાલી કરીને જાય છે કોઈ મેન જગ્યા જવું પડશે
આવતા મહિનામાં કેટલા તહેવારો પણ આવે છે.
જો મારા જીજુ આવી ગયા છે મોવાાઈલ લઈને જવાને લાગે મને હા આપવાનું જ છે. કે એમ કેમ મોબાઈલ લઇ જશે પછી દેખાશે મોબાઈલ મેનુ મોબાઈલ પણ બહુ હેંગ થાય છે ને એટલે જાઓ છો તમે હા જાય છે ઓકે પછી વાત કરું હા ઠીક છે બાય
બાય